હલો. હા આવે છે તો આજનો આપ આપણો વિષય છે સ્વચ્છતા અને દૈનિક જીવન. સ્વચ્છતાનું મહત્ત્વ આપણા દૈનિક જીવનમાં ખૂબ જ વધારે છે અ કેટલા બધા શ્લોકો પણ છે કે જ્યાં સ્વચ્છતા સ્વસ્થ સ્વચ્છતા જ્યાં પ્રભુ ત્યાં. એવા બધા કેટલાક શ્લોકો પણ છે અને જેનો ઉપયોગ આજે આપણે કરી પણ રહ્યા છીએ. સ્વચ્છતા એ માત્ર અ સમાજમાં જરૂરી નથી સ્વચ્છ છતાની શરૂઆત એ આપણા શરીરથી કરવામાં આવે છે. સ્વચ્છતા એ આપણું વાળનું, આપણા નખનું, આપણા માથાનું, આપણા દાંતનું પછી આપણા શરીરની સ્વચ્છતા પર પહેલે અ વ્યક્તિને ભાર આપવું જરૂરી છે ત્યારબાદ દજએ કુટુંબમાં સ્વચ્છતા આવે છે ત્યારબાદ ગામમાં, તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં અને એક દિવસ આપણો દેશ સ્વચ્છ બને છે. તો સ્વચ્છતા એ માત્ર ફક્ત શરીરનું જ નહીં હોય છે પણ એ આપણા આખા દેશનું હોય છે. તો એ જ આપણો આજનો વિષય છે. સ્વચ્છતા એ આપણા દૈનિક જીવનમાં ખૂબ જ જરૂરી છે તો એ આપણને ખબર જ છે તો તમે મને સ્વચ્છતા વિશે તમે કઈ રીતે સ્વચ્છતા રાખો છો એના વિશે મને આજે તમે બતાવો.
બેહેન પહેલા તો તમે તો ખૂબ જ સુંદર વિષય પસંદ કરી તે હું કહેવા માગું છું કે આપના રોજીંદા જીવનનો સ્વચ્છતા એક ભાગ છે, પરંતુ ઘની ઘણીવાર આપને તેને ગંભીરથી લેય લઈએ નથી આપણે રોજ ઘરમાં રહીએ છીએ, બહાર જઈએ છીએ, લોકો સાથે મળીએ છીએ પરંતુ શું આપણે સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખીએ છીએ આ બાબતે એ માત્ર સફાઈ સુધી મર્યાદિત છે કે પછી તે આપણા જીવન એ જીવન સુધી. મારા મતે સ્વચ્છતા એક આદત છે, એક વિચાર છે અને એક જવાબદારી છે, દૈનિક જીવનમાં સ્વચ્છતાની શરૂઆત આપણાથી જ થાય છે. વ્યક્તિગત અ-અ વ્યક્તિગત સ્વરૂપ અ ખૂબ જ મહત્વપૂર્ણ છે રોજ સ્નાન કરવું પછી હાથ ધોવું, સ્વચ્છ કાપડ પહેરવું. અને આસપાસની જગ્યા સાફ રાખવી. નાની-નાની બાબતો આપને સ્વચ્છતા રાખે છે પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું આપણે આ બધું નિયમિત રીતે કરીએ છીએ ઘની વાર આપણે ઉતાવળમાં કેટલીક બાબતોને ધ્યાન આપતા નથી જે પછી, છી સમસ્યાનું કારણ બની શકે છે. અને મને તો એવું લાગે છે સ્વચ્છતા માત્ર વ્યક્તિગત ઈસ્તરે જ નહીં પરંતુ ઘર અને સમાજ ઈસ્તરે પણ મહા માહત્વપૂર્ણ છે જો આપને ઘર સ્વચ્છતા હોય તો આપ ને આરામદાયક અને ખુશ અનુભાવીએ છીએ પરંતુ જો આસપાસ ગંદકી હોય, મચ્છર હોય અને તે આપણા માટે સ્વચ્છ-સ્વચ્છ જગ્યા રહેતું નથી એ આસપાસ બેસવા માટે આપને પહેરાતા નથી અને આ યુવા સમસ્યા આજના સમયમાં ખૂબ જ વધી ગયું છે જેના કારણે આપને બિનજરૂરિયાત વસ્તુઓ એકબીજાથી લઈ લઈએ છીએ પછી આપણે હાથ ધોતા નથી અને તેમજ જે મેં તો નાણા બાળકોમાં ખૂબ જ આ-આ લાગવું જોઈએ કેમ કે નાણાં બાળકોથી જ ઘરમાં જ ગંદકી આવે છે કેમકે એ લોકો બહાર હરે છે, ફરે છે, રમે છે જેના કારણે એકબીજાથી હાથ અ એકબીજાથી ઘરમાં જ રહીને તે રોગ પણ થઈ જાય છે જેના કારણે એ લોકોને બચાવવા ડૉક્ટર પણ જવાબદાર બનતું નથી તમે આ આની ઉ પર શું કહેવા માંગો છો.
હા તમારી વાત સાચી છે કે બાળકો દ્વારા ઘરમાં સ ગંદગી આવે છે અને સ્વચ્છતા પર વધારે અસર પડે છે જ્યારે બાળક કો રસ્તામાં રમે છે તો એમના શરીર ઉપર ધૂલ મ્ટટી અને જાત-જાતના જીવ જંતુ- ચોટે છે જેના દ્વારા તેઓ ઘરમાં આવે છે અને ગંદકી વધે છે અને તબિયત પર પણ ખરાબ અસર પડે છે જ્યારે સ્વચ્છતા રાખવામાં આવે છે બાળકોને જેટલુ બને તેટલો ધૂળ માટીમાં છું રમવા દેવામાં આવે અને જેટલું બને તેટલું ઘરમાં રહીને રમવાનું કહેવામાં આવે તો એ ગંદકી આપણા ઘરમાં આવતું નથી અને આપણું ઘર સ્વચ્છ રહે છે તો એવા સંજોગોમાં સ્વચ્છતા પર વધારે ધ્યાન રાખવામાં આવે છે. તેવીજ રીતે સ્વચ્છતા એ ફક્ત આપણા શરીરનું નથી હોતું સ્વચ્છતા પાણીનું પછી અ રસ્તાનું અને ગામનું એવું પણ હોય છે સ્વચ્છતા માટે આપડા વડાપ્રધાન શ્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ કેટલા બધા નારાઓ આપ્યા છે જેમ કે સ્વચ્છતા જ્યાં પ્રભુતા, એક કદમ સ્વચ્છતા કી ઓર ફીર સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત જેવા કેટલા બધા સૂત્રો આપ્યા છે કે જેનો ઉપયોગ આપણને કરવો જોઈએ અને જે જેટલું બને તે તેટલા તે નિયમો ઉપર ચાલવું જરૂરી છે સ્વચ્છતા દ્વારા જ આપણું શરીર સ્વચ્છ રહે છે આપણું મન સ્વચ્છ રહે છે અને આપણા ઘરમાં પ્રભુનું પણ આગમન થાય છે તો એટલા માટે સ્વચ્છતા રાખવું જરૂરી છે સ્વચ્છતા એ ફક્ત આપણા ધર્મમાં જ નહીં પણ દરેક ધર્મમાં સ્વચ્છતા રાખવી એ ખૂબ જ જરૂરી છે એમ માનવામાં આવે છે સ્વચ્છ ભારત સ્વચ્છ સ્વચ્છ ભારતનો નિયમ એ ખૂબ જ જરૂરી છે અને તેને આપણને જ નહીં પરંતુ સમગ્ર નાગરિકને અપનાવવું જરૂરી છે, સ્વચ્છતા બને તેટલું અ આપણા માટે જ કરવામાં આવે છે જેમ કે આપણે જોઈએ છીએ કે રસ્તામાં ચારે તરફ ગંદકી હોય છે. તો તે ગંદકીમાંથી રોગચાળો ફાટી નીકળે છે અને તેનાથી આપણા શરીરને જ નુકસાન થાય છે તેવી જ રીતે જ્યારે આપણે બહારનું અ આ ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ તો તેમાં પણ કેટલી બધી ગંદકી હોય છે કે જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે અને તેના કારણે આપણા તંદુરસ્તી પર પણ અસર પડે છે તો જેટલું બને તેવું અ ઘરનું ખાવું અને સ્વચ્છ સ્વસ્થ રહો તેવો ખાવાનો પ્રયત્ન કરવું જરૂરી છે જ્યારે આપણે સ્વચ્છતાના આવા બધા નિયમોનો ઉપયોગ કરીએ તો આપણે બીમારીઓથી પણ દૂર રહીએ છીએ અને આપણું શરીર પણ સ્વસ્થ રહે છે, જેના કારણે આપણને અંગ્રેજી દવાઓ પર કેટલાક આવા બધા પૈસાનો ઉપયોગ કરવો ન પડે છે તો આપણે સ્વચ્છતા પર ભાર રાખવું જરૂરી છે, તો એ નિયમનો ઉપયોગ કરવો જરૂરી છે મારું તો આ માનવું છે તમારું શું માનવું છે.
હા તમે જે કહેવાય તો અ સારું છે પરંતુ આપણે આજુ બાજુ અ સ્વચ્છતા રાખવું જોઈએ કે ઘરમાં સ્વચ્છતા રાખું જોઈએ શું આપણે માત્ર ઘરને જ સ્વસ્થ રાખીએ છીએ કે પછી શહેર સ્થળનું પણ ધ્યાન રાખીએ છીએ ઘણી વાર આપણે રસ્તા પર કચરો ફેંકી દઈએ છીએ જે એક મોટી સમસ્યા છે અ જેના કારણે અ તે કચરો ઉડી ઉડે છે અને તે આપને આપણને બીમાર કરે છે સ્વચ્છતા એક વ્યક્તિની નહીં પરંતુ શ્રમક સમાજની જવાબદારી છે જો દરેક વ્યક્તિ પોતાનો ભાગ નિભાવશે તો આખું શહેર સ્વચ્છ બની રેહ બની શકે છે મારું તો એવું મે માનવું છે સૌ પ્રથમ પહેલાં આપણે કચરો યોગ્ય જગ્યાએ ફેંકવો જોઈએ પછી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી અં અ રિસાયક્લિંગ આ અપનાવવું જોઈએ જેના કારણે આપણે પાણી અને આસપાસની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ, ગંદુ પાણી અને ગંદકી માત્ર પ્રદૂષણ નહીં પરંતુ આરોગ્ય-આરોગ્ય માટે પણ જવાબદાર છે. આપણે અન્ય લોકો પણ જાગૃત કરવું જોઈએ, જ્યારે આપણે સ્વચ્છતા જાળવીએ છીએ ત્યારે બીજા લોકોને પણ પ્રેરણા આપવું જોઈએ સ્વચ્છતા રાખવા માટે જેના કારણે એક વ્યક્તિ નહી પરંતુ બીજા વ્યક્તિ થ્રુ કે ત્રીજા વ્યક્તિ થ્રુ આની સમસ્યા કે ઉકેલ અ મળે છે જેના કારણે એક ક્ષણ માટે વિચારીએ જો કયા જો દરેક વ્યક્તિ માત્ર પોતાનું ઘર નહીં પરંતુ પોતાનાં વિ વિસ્તાર પણ સ્વચ્છ રાખવું જોઈએ. તમે શાળા, કોલેજમાં ભણવા જાઓ છો ત્યાં સ્વચ્છતા રાખવું જોઈએ કોઈ પણ પ્રકારની વસ્તુ ઉચકો તો ઉચક્યા પછી હાથ ધોવું જોઈએ અને કોઈ પણ વસ્તુ કે પડીકા ખાવ તો અ ખાતા પહેલા હાથ ધોવું જોઈએ આ નાની-નાની બાબ બાબતો આપણે જ ધ્યાન રાખવું જોઈએ જેના કારણે આપના જીવન અ સરળતાથી નિમી શકે અને કોઈપણ પ્રકારની રોગ ન થાય જેથી આપને સમજી શકીએ છીએ કી આ આ મારું દૈનિક જીવનમાં સ્વચ્છતા રાખવી કેટલી જરૂરિયાત છે અને જો આના કારણે આપણને કોઈ ચેપ લાગી જાય કોઈ બીમાર બીમારી થઈ જાય તો શું કરીશું, ડૉક્ટર પણ જવાબદાર નહીં લેશે.
હા-હા તમારી વાત સાચી છે. કે જયારે આપણે બીમાર પડીએ એ તો એના માટે ડોક્ટર પણ જવાબદાર હોતું નથી, કારણ કે એવી-એવી કેટલીક પરિસ્થિતિ હોય છે કે જેના કારણે એ પરિસ્થિતિમાં આપણી જ ભૂલ હોય છે. જ્યારે આપણે આપણા શરીર પર ધ્યાન નથી આપતા તો આપણને કેટલા બધા રોગો લાગે જ છે. તો એનાથી બચવા માટે આપણને પણ પ્રયત્ન કરવો જરૂરી છે. જો આપણે આપણા શરીર પર ધ્યાન નહીં રાખીએ તો કોણ રાખશે. આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે અને સ્વચ્છ રાખવા માટે આપણને જ પગલાંઓ લેવા જરૂરી છે. ઘર સ્વચ્છ રહે, શરીર સ્વસ્થ રહે તો એ-એ સિવાય વ્યક્તિને બીજું શું જોઈએ. તો એવા સંજોગોમાં આપણને સ્વચ્છતા અને સ્વસ્થ શરીર એ બંને પર ધ્યાન રાખવું જરૂરી છે. દૈનિક જીવનમાં આ બંનેનું ખૂબ જ વધારે મહત્ત્વ છે. તો એ વસ્તુનો આપણને ઉપયોગ અને ઉકેલ લાવવો પણ જરૂર-જરૂરી છે. આશા રાખું છું કે તને આ બધ ધી બાબતો પરથી સ્વચ્છતા અને દૈનિક જીવન વિશે ખબર પડી હશે.
હા મને તો ખુબ જ ખબર પડી અને તમારું ખૂબ-ખૂબ આભાર.
હા.